હલો હેલો, દીદી કેમ છો, મજામાં, હા, હું, તો એકદમ મજામાં છું, તું, કેમ છો
બસ, મજા, મજા
બસ મજા મજા હું તમને એમ કઉ છું કે હમણાં આપ આપણી આઇપીએલ શરૂ થવાની છે તો તમે જોવા આવવાના છો ને, હા મને તો બ મા હા, હો ક્રિકેટ જોવાની તો બહ મજા આવે
અને બ
અને પાછું હમણાં ઈન્ડિયા છેલ્લા ત્રણ વર્ષમાં બે વાર આઈ સી સી ટી ટ્વેન્ટી વલ્ડ કપ જીત્યું છે એની લીધે આખા વિશ્વભરમાં ફૂલ ફેમસ થઈ ગયું છે આપડું ઈન્ડિયા. હમ્મ સા છી વાચ પણ આપડા ઈન્ડિયન ટીમ ના પ્લેયરો મહેનત પણ સારી કરે છે
એ વાત થઈ છે
એ વાત છે અને હમણાં વચ્ચે આ આઈસીસીની વે વન ડે જે ટોપ હતો એમાં ચેમ્પિયનીી ગયા હા એની ફાઈનલ મેચ છે તો જોઈતી
હા ને ફાાઈનલ મેચ તો જોઈજ હોય ને
હમ બહુ મજા આવી હતી ઓ ભાઈ બધ હારું રમતા હતા હારી બેટ સારુંશન કર પણ સરસ કરી હતી આ વખતે
હમ ફિલ્ડિંગ એ બહ મસ્ત કરી હતીી અને બોલિંગ
ંબોલિંગ તો એકદમ બોવ મસ્ત કરી એ લોકોને સો રન ની અંદર ઓલ આઉટ કરી નાખ્યું તું હા હાં ના ના બજા આવે હો ટ મને તો હું એક વાત કું મને સ્પોર્ટ્સ હોય ને એટલે કોઈ બી સ્પોર્ટ જોવાની મને બહુ મજા આવે હું તો ટીવીમાં જોતી હોઉં ને તો મોસ્ટલી મારે સ્પોર્ટ્સની ચેનલો જ શરૂુ હોય મને સ્પોર્ટ્સ જોવું બહુ ગમે મને કરવું એમ કે સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ પણ મને બહુ જ હતો કે હું મારા સમયગાળામાં હું સ્કૂલમાં પણ અ સ્પોર્ટ્સમાં ઘણું ધ્યાન આપતી હતી એમ એ વાત હું ઘણું બધું સ્પોર્ટ ધ્યાન આપતો સ્કૂલમાં હતો ત ખુબ જ ધન આપટ રમતો્રટ રતો રતો વા
મને તો એવું છે કે જે પણ સ્પોર્ટ્સ રમે ઈન્ડિયાની ટીમ એ મને જોવી ગમે તે જ્યાં ઈન્ડિયાની ટીમ હોય ત્યાં મને ઈ ગમે ગેમ હોય એ મને જોવી ગમે
હોવી ગમે હા સાચી વાત છે અ ઈન્ડિયા સાથે કેવું છે આપડે ઈન્ડિયા માં રહીયે ને એટલે એવું નઈ કે ખાલી આપડે ઈન્ડિયા આમ કે આપડો દેશ છે પણ આપણને એના સાથે એવી લાગણી થી જોડાયેલા છીએ ને આપડે ઈન્ડિયન્સ બધા જ ઇન્ડિયન્સ એટલે આપણને કોઈ બી આપડી ઈન્ડિયન સ્પોર્ટ્સ ની આપડી ગેમ હોય અને જેમ કે આ જુડો કુસ્તી છે કે હોકીની હોય તો આપણને એમ થાય કે ના ના હાલો આપણે જોઈએ આપણા દેશની ગેમ છે આ તો આપણા દેશની ટીમ રમે છે એમ મને તો હોકી ન હોય ને તો એ પણ જોવાની બહુ મજા આવે અ નેશનલ ટીવી ઉપર ઘણી વખત સ્પોર્ટ્સની નેશનલ ટીવી છે ને એમાં ઘણી વખત આવતું હોય છે અ બધી રમત ગમત ના બધી જેમ કે ટીમો રમ હોય ને એ
હમ એક
હમ એકદમ સાચી વાત અને આપડી સરકારે ક્રિકેટ ટી અને કોઈ પણ ડિય ન્ડિયન ટ રિપ્રેઝ કરે કોઈ પણ ગેમને સરક એને ખુબ સહાય આપે છે
હ આગળ વધારે છે. કોઈ પણ જે ગેમ હોય ને એમાં હમણાં ક્રિકેટની જ વાત કરીએ, તો ક્રિકેટની વાત કરીએ, ને તો એમાં હમણાં બે વાર તો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ચેમ્પિયન થાય તો બે વર્ષે બધા ખેલાડીઓને જે જેણે જેણે સારું પ્રદર્શન કર્યું. એ વાત તો અલગ જ છે. પણ જે ટીમમાં નહોતા બહાર હતા બધાને અ સન્માન આપ્યું પ્રાઈમ મિનિસ્ટરે પોતાની પર્સનલ વિઝિટમાં એમને બોલાવ્યા બધાના ઈન્ટરવ્યુ લીધા. ના બ
અને બધાને ખુબ પ્રોત્સાહિત કર્યા. હા, સાચી વાત છે. અને આપડા ઈન્ડિયામાં તો કેવું છે. કે નાનપણથી જ બાળકો સ્પોર્ટ્સ તરફ આગળ વધે એના માટે સ્કૂલમાંથી તે સ્કૂલ ગેમ છે કે ખેલમાં હાકુંમ છે. એવી બધી ગેમો એ લોકો અહ કરતા હોય છે. અહ જાણે કે પાંચમા ધોરણમાં આવો એટલે સ્કૂલ ગેમ ચાલુ થઈ જાય છે. પછી અહ ઘણી બધી એથ્લેટક ટિંગ ક બ કેટલી બધી ગેમો હોય છે કે એમાંથી જ સ્કેટિંગ છે, ઇનલાઈન સ્કેટિંગ છે. ઘણી બધી એવી ગેમો હોય છે કે જેમાંથી ઇન્ડિવિડ્યુઅલ લઈ તે બધા બાળકો પોતાનું પ્રદર્શન આપી અને આગળ અહ વધી શકે બેડમિન્ટન છે. એટલે આપણેે તો એમ કે ભારતમાં વાતની બહુ શાંતિ છે, કે નાનપણથી જ બાળકો સ્પોર્ટ્સમાં આગળ વધે ને એના માટે સ્કૂલમાં હોય ત્યારથી, જ સ્કૂલ ગેમનું ઈ લોક તો આયોજન કરતા હોય છે. અને હું તને વાત કું ને તો સ્કૂલ ગેમ અને ખેલ મહકૂમ તો એટલું સરસ છે, ને કે એમાં તમે પાર્ટિસિપેટ કરો અને તમે જીતો તો તમને ગવર્મેન્ટ પૈસા પણ આપે છે અને સન્માનિત પણ કરે છે. અને ઉપરાંત તમને નેશનલ સુધી રમવા જવાનો સ્કોપ આપે છે. અને તમે ખેલમાંજ કુંભમાં જ તમે આગળ વધો એટલે આપણે ખેલો ઈન્ડિયા શરૂ થઈ જાય તો, ખેલો ઈન્ડિયામાં તમે બહુ સારું પ્રદર્શન કરો અને તમે એમ કે અહ નેશનલ સુધી અહ પાર થઈ જાવ તો, તમને ઇન્ટરનેશનલમાં ઓલિમ્પિક રમવા માટેના ચાન્સીસ પણ મળતા હોય છે. એની તને ખબર છે?
હા, મને તો ખબર જ છે. એમાં એક એવું જ છે કે, એક મારો ભાઈ
મારો ભાઈ છે ને એ છે ને જુડો રમતો જુડો. તો જુડોમાં એને એને સ્કૂલ તરફથી ડિપ્રેશન કરી ઇન્ટર કોલેજ જે
લુઆ કોમ્પિટશન થાય. એમાં ભાગ લીધો એમાં ચેમ્પિયન થયો. પછી, આવી રીતે આ ગુજરાતની બધી ટુર્નામેન્ટ બહાર પડે એમાં પાર્ટિસિપેટ કરું તું. એમાં ઈ ચે-ચેમ્પિયન થયો પછી એ ઇન્ડિયા નેશનલ લે ઇન્ડિયાના
ઈન્ડિયા ના નેશનલ લેવલે તે ક્રે ઈ જુડો રહીવો અને એ ન્યા પણ
જેવા જે અ બિગ ગેમ હોય ને એની માટે
એની માટે પણ તૈયારી કરાવે છે. હા, ના, ના, બઉ સારું છે. ઈન્ડિયામાં સ્પોર્ટ્સ ને ઘણું મહત્વ આપવામાં આવે છે. હું તને વાત કરું ને તો ભાવનગર છે, ને ભાવનગર માં એક બહુ મોટું ઈ લોકોએ સ્પોર્ટ કોમ્પ્લેક્સ કર્યું છે. ત્યાં, મને ખબર છે ને ત્યાં સુધી ત્યાં છે. ને એ લોકો એ સ્પોર્ટ્સ જે આ સ્પોર્ટ્સ ગેમમાં બધા જે ભાગ લેતા હોય, ને એ લોકો માટેની હોસ્ટેલની વ્યવસ્થા એ લોકોને જમવા કરવાની વ્યવસ્થા અને રેવાનું પ્રેક્ટિસ માટેના એ લોકોને પૂરી વ્યવસ્થા પછી, પ્રેક્ટિસનું નોલેજ આપે અને ગેમમાં આગળ વધે એના માટે સારા કોચ પણ ત્યાં એ લોકો એના માટે ઉપલબ્ધ કરતા હોય છે, અને સ્પોર્ટ કોમ્પ્લેક્સ મેં જોયું છે. ભાવનગર બહુ જ સરસ લોકો એ કર્યું છે. ત્યાં, લોકોએ બેડમિન્ટન કોર્ટ બનાવ્યો છે કેવો સરસ બનાવ્યો છે. અને ઇન્ડોર ઈ લોકો એ અ ઈન્ડોર પણ બહુ સરસ બનાવ્યું છે. તો જો ક્યારેય ભાવનગર જવાનું થાય ને તો પોર્ટ કોમ્પ્લેક્સ ની એક વખત મુલાકાત લેજે જોવા જેવું છે.
ના ના દીદી હું તો ભાવનગર જઈ આવ્યો છું. અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ની વિઝિટ લઈ લીધી છે. ત્યાં પણ અલગ અલગ સ્પોર્ટ માટે અલગ અલગ સેક્શન પાડેલા છે. અને બધાની સારી રીતે પ્રોવાઈડ કરેલું છે. ઓ બધી ગેમ હમ સારી રીતે એને સારું પ્લેટફોર્મ મળી રહે ને એવી સુવિધા કરેલી છે. બાસ્કેટબોલ ટેબલ ટેનિસ પછી, એથ્લેટિકસની કોઈ પણ ગેમ હોય એની માટે સ્પેશિયલ કોટ બનાવેલો
બનાવેલો છે.
અને બધી સાચ અગવડ આવે છે અને જે લોકો સ્પોર્ટ્સમાં આગળ વધવા માંતા હોય ને ઈ લોકોને પણ સરકાર દ્વારા સહાય કરવામાં આવે છે અને ઈ લોકોને સામે થી પૈસા દઈ અને ન્યાં ઈ લોકોને પર્સનલ કોચિંગ આપ મારે
અને ન્યાં ઈ લોકોને પર્સનલ કોચિંગ આપવામાં આવે છે અને ગુજરાત સરકાર
હમ્મ હ અ.
ઇન્ડિયન સરકાર દ્વારા એને ચ આપવામાં આવે છે. છે ને આ આ આ વાત સાવ સાચી છે અને એક બીજું હું તને કઉ કે જે બાળક કો સ્કૂલમાં ભણતા હોય અને સારું રું પફોર્મન્સ કરતા હોય કોઈ પણ સ્પોર્ટ્સ ગેમમાં એને સ્પોર્ટકોટા પણ મળે મળે છે એટલે એનું સ્કૂલિંગ ફ્રી થઈ જાય છે. એ લોકોને જો રહેવું હોય તો વેલ એન્ડ ગુડ અને જો કદાચ એ લોકોને હોસ્ટેલમાં નથી રેવું અને પોતાના ઘરે જ રેવું છે તો ગવર્મેન્ટ એ લોકો દર મહિને પે કરે છે કે અમુક સહાય કરે છે, પૈસાની, અ શૂઝ કપા છે ડ્રાયફ્રૂટ છે એવું બધું આપતા હોય છે એની મને હા એટલે બ સરસ પાછ રેગ્યુલર હોય છે પણ હા એક વાર છે કે ગવર્મેન્ટ કે છે કે અમે આટલું તમારા માટે કરીએ તો તમારે અમારા માટે પફોમન્સ પણ કરવાનું એટલું સારું એટલે લયક એ લોકોને વરસમાં ત્રણ નેશનલ જીતવી પડતી હોય છે અને જે સ્ટેટ લેવલે ગેમો થતી હોય એમાં પણ એ લોકોને પાર્ટિસિપેટ કરી અને સારું પ્રદર્શન આપવાનું હોય છે.
તે વાજે એકદમ બરોબર છે તે મારી ખક સરકાર આપણા આટલા બધા રૂપિયા ઇન્વેસ્ટ તો આપડ સારું પરફોર્મન્સ આપ જોઈએ. એ વાત તમારી સાચી છે એકદમ અને સરકાર આવી રીતે તો સપોર્ટ કરે છે પણવેને ઇન્ડિયામાં સ્પોન્સર પણ સારા મળી જાય.
અી રીતે તો સભ
સ્પોન્સર હોય એ જે
ખેલાડી પર્નલ સારું પર્ફોર્મન્સ આવતા હોયને ન્યાપોન્ મળી છે. એ પછ હમ સાવ સાચી વાત છે તારે શું શું કેવું હા સાવ સાચી વાત છે તારી સાથે સ્પોર્ટ્સ ની વાતો કરીને બહુ મજા આવી હો સારું ચાલો આપડે પાછા મળશું અને પાછી પાછી સ્પોર્ટ્સ ની વાતો ઘણી બધી વાતો કરશું સારું આવજે ત્યારે
હજ
આવ જો.